દે ત્મ કપ વા હ કોણ મુરઘુમના હ ફાન માને પાસે ક્યાં પ થી બના લે ને કરી લ ખિચડી પલે મ ભાઈ ખાઉ મુંમે
હમ
અણું નિવ ભ હનુમાન જ બી શ કરે ગણપડી પી કડ તો મારે પ સારવાર એક વાર સારવારું સાથેને બધ ખરીું કે સ્વીખા. એવું કધ કરી તલા કેટલા વર્ષ સાવાનું ચોું થઈ ગયા આપડું હા. એટ ચટું ભગનું હય હ હલ્ છું હ સાચું જો ગાંધ તણ જો થય હું છેલ્લું ચાલે આપડું એવ મા કો પસાારી ખુશ કોલું ડેટી નો તીજું માનો, આપડે ચ તો મે હા. એટલે હાથે ઉજવે જાય હાટે લાવવા પણ આપો નને હાથે ઉજવા જાય. તે ક ને આપ પાવા છોડી હાટે જ મની જ જાનું બંનેને હ એ તો કેવું કે ન છેલ્લેું મળી જ અમ મળી જયા પેલું મારી વીસ તારીખ તારી વીસ તારીખ. હ ને હું ખ ખબર કે ત્યાં દેખ હોય ને કે દ ગ બ્રા ચરા આવેછ. હા કેમ કેઉ કી ક્યા ક સત્તર ટુ સત્તરી જોવાનું એમ એવું હા પેલી ચોપડીમાં હા. સત સતર માં જ જો બીજાને ચરો આપી મૂકે, હા, ને પછી છે ને સત્તરમાં એમ આમ હારે આપ પેલા તો મળ જના કે ન બા બસ તે. પણ તે એવું જ કરવા પડે કે ચોપડીમાં બી ન લખેલું કે
તોલ લાકુ.
સોર થાય ને તો સતન માં દેખ્યો હોય ને આપડે મી જવાનું એમ.
ને આપડે બી એવુંજ કરવાન ને હા. આપડી પે સો હા મળી જજે. તો પેલી બબ્બુ ના હારી કી લાઇ નેધી બાપ ખાલી એ અંતિરિને કે કે આપણનું ની કે બધા સેને હું કોણ કે પછી તુ ખાલી બેજે ન બધાને પૈસા લાગે પૈસા આપી મકવાનું પણ બધાને પશી સુતું આંજલ નાને બુઢા નું એમ. એટલે ને. બે ત્યાં જાય તારા કેટલા બધા હતા? કેટલા નવ બધા?
આ રાના.
એમાં પેલું કલની. ની પકડે ની પકડે. મકર શકાત્રી કે.
આ ચાંદના બાર દિવસ જાગતા રેહુને